હલો.
કેમ છો?
કેમ છો?
હું પણ મજામાં છું પન આજે થોડી ઊંઘ ઓછી થઈ ગઈ.
શું થયું રાતે મોડું સુધી જાગ
હા મોબાઈલ વપરતા વપરતા મોડું થઈ ગયું.
અચ્છા આજે કલ લોગમ છે.
સાચી ગઉુ જો તુ અને સવારે ઉઠવુ પણ મુશ્કેલ થઈ જાય છે. પૂરી રાત પૂરી રાત ઊઘ બહુ જરૂરી છે. તને કેટલા કલાકની મને તો લગભગ સાત થી આઠ કલાક અને તને
મને પણ એટલી જોઈ એ કહે છે કે હેલ્ધી રહેવા માટે
શુ શું કઉ છુ, તુ
ચારે ઘ બહુ જ જરૂરી છે. હેલો
હા આ તમારી વાત સાચી છે, હા નહી તો બોડી થકી જાય.
જાય અને મૂળ પણ અને મડ પણ ખરાબ થઈ જાય છે.
તને ક્યારે ઊંઘ ઓછી હોવાના હોવાના કારણે પ્રોબ્લેમ્સ થય છે.
હા એક વાર ટાઈમમા એક્ઝામ ટાઈમમા બવ ઓ
પછી શું થયુ.
દિવસ પર થકાવ હતુ.
હ મને પણ એવું થવુ છે. ઊમ નો સીધો અસર હેલ્થ પર પડે છે.
હા હા કોન્સન્ટ્રેશન પણ ઓ ઓછું થઈ.
હા સ્પેશિયલી સ્ટુડન્ટ માટે ઊંઘ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
કા ઈ જોઈએ.
હા બિલકુલ. તને લેટ નાઈટ સોધી જાગ્યું ગમે છે.
ક્યારે કવું છુ.
હું પણ જોગી જાઉ છુ.
એવુ કરવુ સારુ નથી.
હા આ તો વાત તમારી સાચી છે. બોડીને રેસ્ટ મલવો જોઈએ. તને સપના આવે છે, રાતે
પર ફની સપના આવે
મને પણ ક્યારેક અજીબ સપના આવે છે.
થી ઉઠવું ગમે છે.
ના ખાસ કરીને શિયાલામા
સેમ રજ ચાય માર્કે
હા પણ જલ્દી ઉઠવું હેલ્ધી આદત છે, સવારેનુ વાતાવરણ પણ ફ્રેશ હોય છે.
તને આફ્ટરનૂનમાં ઊંઘ લેવાની આદત છે.
હા વેકેશનમાં ક્યારેક લઈ રવ છુ.
પણ વધુ દિવસ મા સુઈ તી
બિલકુલ તનેું બઇલ વપરતા વપરતા ઊંઘ મોડું આવે છે.
હા ખાસ કરીને રીલસ
હ સોશલ મીડિયા પણ ઊંઘ બગાડે છે. ટાઈમે ખબર જ નથી પડતી એટલે સુવામાં પેલા મોબાઈલ ઓછું વાપરું જોઈએ.
તને સુવા પે
હું મ્યુઝિક સમલુ છું, કે બુક વાંચું છું.
સારી આદત છે.
તને
હું મોસ્ટલી મોબાઈલ જ વાપરું છું.
હમ એટલે ઊ મોડું આવે છે. હવે આદત બ બદલવી જરૂરી છે.
હા તે તો જ ઉકથી મેમરી પર અસર પડે છે.
હા સારી ઊંઘ હોય તો વસ્તુ સારી રીતે યાદ રહે.
ફાસ્ટ બ્રેનને પણ રશ
હા એથલીસમા અ એથ્લીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ હોય છે, ને
હા બોડી એ કવરે છે, બોડી ને આરામ મલવો જોઈએ.
હા ડોક્ટર પણ પેેશન્સને અ પ્રોપર રેસ્ટ કરવા માટે કહે છે, કારણ કે બોડી સોવા ટાઈમ રિપેર થાય છે.
ઈમ્યુન સિસ્ટમ પણ સ્ટ્રોંગ બને છે, ઊંઘ આવી હતી
હ બો વાર આવી છે.
સ્પેશલી બોરિંગ લેક્ચરમાં
હા આ તો વાત સાચી છે, અને ટીચર જોઈ લે તો પ્રોબ્લેમ થઈ જાય
બિલકુલ
તને મોર્નિંગમાં ફ્રેશ ફીલ કરીએ હે
જ્યારે પૂરતી ઊંઘ થઈ હોય ત્યારે
હમ મને પન
નહી તો પૂરા દિવસ
હ કોફીથી ઊંઘ તો દૂર થઈ જાય છે.
થોડી સોલયુશન નથી.
હ. પ્રોપર સ્લી સ્લીપ જરૂરી છે, તને બેડ ટાઈમ ફિક્સ છે.
અગિયાર વાગ્યા સુધી સુઈ જાઉં છો
હા હું ક્યારેક બારે કે એક સોથી જાગું છું
એ હેલ્ધી નથી હવે જલ્દી સુવાની ટ્રાય કરસ
હા હું જલ્દી સુવાની ટ્રાય કરીશ તને લાગે છે, કે બાલકોને વધુ ઊંઘ જોઈએ
હા રોજ ચાલુ હોય છે. ને મોટા જરૂરી છે.
બિલકુલ સાચું કઉ છું તું તને વગારે ઉઠવું આવે છે.
ક્યારે એ
મને તો અલાર્મ વગારે મુશ્કેલ થઈ જાય છે.
મને જોઈએ
હા તને આફ્ટરનૂન ના ગમે છે.
હા ખાસ ઉનાળા માં
હા પણ વધુ સઈ જાય તો પછી રાતે ઊંઘ નથી આવતી
સાચું તને લાગે છે કે સ્ટ્રેસ ના કારણે પણ ઊંઘ પર અસર પડે છે
ચોક્કસ જારે ટેન્શન હોય ત્યારે જલ્દી ઊંઘ નથી આવતી
હા માઇન્ડ એક્ટિવ રહે છે એટલે રિલેક્સ રહેવું પણ જરૂર
હા મેડિટેશન અને સોફ્ટ મ્યુઝિક મદદ કરી શકે તને મેડિટેશન ગમે છે
થોડું ઘાનુ
મને ટ્રાય કરવું છે સ્ટ્રેસ ઓછો કરવા માટે યુઝફુલ હોય છે
તને લાગે છે કે હેલ્ધ લાઈફ સ્ટાઇલ મા આવ છે
મને તો બઉુ લાગે છે હેલ્ધ વાઇફ માટે તો ઊઘ બઉ જરૂરી હોય છે
ફૂડ જ છે ને
હા બિલકુલ હા આ તો વાત સારી છે તમારી અને કામમાં પણ મમ લાગે છે
લાગે
હમ્મ સાચી વાત
તો કન્ક્લુશન શું થાય
સ્ૂરતી અને સારી ઊંઘ હેલ્ધી લાઈફ માટે બહ જરૂરી હોય છે અને મોબાઈલ કરતાં હેલ્થને વધુ ઇમ્પોર્ટન્સ આવી જાય
હા તે શું છે તમારી વાત સાચી જલ્દી સુવાનું કોશિશ કરીએ
હ ડન બાય
તો અ જાય શ્રી ક્રિષ્ના
હા જય શ્રી કૃષ્ણ